કેમ છો?
બસ મજામાં હો, કેમ યાદ
કઇ નહિ આ તો આજે પૂનમ હતી ત્યાં ઉપવાસ કર્યો હતો
ઉપવાસ કરલો તમે આજે?
હા
શા માટે ઉપવાસ આપણે શા માટે કરીએ છીએ? મતલબ ઉપવાસ શું છે?
ઉપવાસ આપણેે એમ કે એમ માત્ર ખોરાક નો ત્યાગ નથી, પરંતુ તું આમ મન શરીર અને આત્માની શુદ્ધિનો એક માર્ગ છે. અને ભારતીય સંસ્કૃતિમાં તો પ્રાચીન સમયથી જ ઉપવાસનું વિ વિશેષ મહત્વ રહ્યું છે વિવિધ ધર્મોમાં આમ ઉપવાસને શ્રદ્ધા ભક્તિ આત્મસંયમ અને આધ્યાત્મિક વિકાસ સાથે જોડવામાં આવતું હોય છે અન બીજી તરફ આપણેે આમ આધુનિક વિજ્ઞાન પણ યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ માટે કરવામાં આવતા ઉપવાસના કેટલાક સંભવિત લાભો પણ દર્શાવે છે
અચ્છા, મતલબ તમે એવું કહેવા માગો છો, ઉપવાસ માત્ર ધાર્મિક વિધિ નથી તેની પાછળ અ વૈજ્ઞાનિક કારણો પણ છે એવ
હા હવે આપણે આમ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં હિદુ, જૈન બૌદ્ધ અને અન્ય ધર્મોમાં ઉપવાસને પવિત્ર માનવામાં આવે છે હવે એકાદશી હોય કે નવરાત્રી હોય કે મહાશિવરાત્રી હોય જન્માષ્ટમી હોય શ્રાવણ માસ હોય જેવા પ્રસંગો એ લોકો ઉપવાસ પણ કરે છે અને જૈન ધર્મમાં તમને હા જૈન ધર્મ માં ખબર હોય તો પડ્યું પરીષણ દરમિયાન પણ આમ ઉપવાસ અને સંયમનું વિશેષ મહત્વ હોય છે.
હા
હા
હા જેવી ઈસ્લામ ધર્મ છે તો એ લોકો રમજાન મહિનો ખો રોજા કરે છે જે એકસો રૂપે ઉપવાસ જ છે આપડી ભાષામાં કહીએ તો
હા સાચી વાત છે ને ધાર્મિક માન્યતા અનુસારતા ઉપવાસ કરવાથી મન શુદ્ધ બને છે. હ ને ભક્તિમાં વધારો થાય છે અને ઈશ્વરની પ્રત્યેની જે શ્રદ્ધા હોય છે એ પણ આમ મજબૂત બને છે
હા આપણનો જે માણસ મરેલો ક્રોધ હોય છે એ પણ ઘણો ખરો એમના એમાં થી સુધારો આવે છે ઘટી જાય છે ઉપવાસ કરવાથી
હા અને ઉપવાસ આપણને ઈચ્છા ઉપર નિયંત્રણ રાખવું ધીરજ રાખ વી ક્ષમા અને આત્મ નિયંત્રણ જેવા ગુણો પણ શીખવતું હોય છે ઘણા લોકો આમ ઉપવાસ દરમિયાન પ્રાર્થના, ધ્યાન, દાન અને સેવા જેવા કાર્યો કરતા હોય છે
હા મતલબ તમારો ક્યાં મતલબ એવો છે કે ઉપવાસ દરમિયાન આપડે ખોરાક જ નહી પણ વિચારોનો સારા વિચારો લાવવા જોઈએ ને ખરાબ વિચારોનો પણ ત્યાગ કરવો જોઈએ તો આપણું જીવન સુધરે એવી રીતે
હા હા સાચી વાત છે આપડે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો યોગ્ય રીતે કરવામાં આવેલ ઉપવાસ કેટલાક લોકોને લાભદાયક પણ બની શક
જેવા કે
અ મર્યાદિત સમય માટે ખોરાક ન લેવાથી પાચન ત્રંત ને આમ થોડું આરામ મળતો હોય છે આપડા અને કેટલાક સંશોધનો સૂચવે છે કે નિયંત્રિત ઉપવાસ શરીરના ચવો પચે અને વ જનના નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે છે જોકે આ લાભો વ તીને ઉંમર, સ્વાસ્થ્ય, અને ઉપવાસ કરવાની રીત પર આધાર રાખતા હોય છે
હા એ ભી છે હવે આપડે અમે તો કેવી રીતે કરીએ ઉપવાસ કે ઉપવાસ કરીએ તો ફરાળ કરી લઈએ છે જેમાં આપડે ચવાનું છે એવી રીતે ફરાળી ચેવડો છે એવું ખાઈ લઈએ તો પછી એ ઉપવા ઉપવાસ ગણાય કે ના ગણાય એમના ફાયદા થાય કે ના થાય શું લાગે તમને
મને લાગે ત્યાં સુધી તો ના થાય કેમ કે તમે ખાવાનું ખાધું જ છે ને જે ડેલી ખાતા હોય છે પણ આમ જોઈએ તો ઉપવાસ છે ને દરેક માટે યોગ્ય નથી નાના બાળકો લઈ લો ગર્ભવતી મહિલાઓ લઈ લો સ્તનપાન કરાવતી માતાઓ લઈ લો વૃદ્ધો અને ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર બીમારી ધરાવતા લોકો એ તબીબી સલાહ વિના ઉપવાસ કરવો જોઈએ નહી. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અથવા પૂરતું પાણી ન પીવું શરીર માટે હાનિકારક બની શકે છે એમના,
હા એ બી છે ઉપવાસમાં મતલબ આપડે ડાયાબિટીસની પ્રોબ્લેમ થાય છે એવું?
હા એટલે અસર કરતું હોય છે.
તો ઉપવાસમાં આપણે શું ના કરવું જોઈએ?
બને ત્યાં સુધી માપનું ખાવાનુ ખાવું જોઈએ
અને ઉપવાસમાં આપણને શું કરવું જોઈએ? શું શું ખાઈ શકીએ ઉપવાસમાં આપણે?
જે ફરાળી હોય એ ખાઈ શકાય.
હા મતલબ આપડે એમાં ઉપવાસમાં? એવું કે હું પાણી વધારે પીવું છે તાજા ફળો ખાઉં?
હા
તળેલું ના ખાઉં,
હા!
અને ઉપવાસ આપડે જયારે મારો પૂરો થાય છે, ત્યારે હું હળવો ખોરાક ખાઉં
હા તો સારું રે તમારા શરીર માટે.
અત્યારે તો અમે કેવું કરીએ કે, એક દિવસ ભૂખ્યા રહીને બીજા દિવસે અમે કેવું કરીએ ખુબ બધું ખાય લઈ એ ખાઈલી એવી રીતે જરૂર શરીર ને જરૂર હોય છે, એના કરતા બધું ખાઈ લઈએ છીએ.
હા હા થઈ શકે છે ગંભીર સમસ્યા તમારા શરીરને,
તો ઉપવાસ માં એવું કહી શકીએ કે, ઉપવાસ ના લાભ આપણને જે આધ્યાત્મિક શાંતિ મળે એની એના જોડે જોડે પાચન તંત્ર ને પણ આરામ મળે છે, ખોરાક પ્રત્યે કૃતજ્ઞતા આવે છે
હમ
કરુ કરુણાની ભાવના જાગે છે.
હા. ને ઉપવાસ દરમિયાન કેવું, પૂરતું પાણી પીવું ફળ અને દૂધ અને પૌષ્ટિક આહાર આહાર લેવો, અને ઉપવાસ પૂર્ણ થયા પછી સંતુલિત ભોજન કરવું જરૂરી છે. ઉપવાસ ન અર્થ આામ શરીરને નુકસાન પહોંચાડવું નથી પરંતુ તું સંયમ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું છે.
હા એ વસ્તુ તો તમે સાચી કીધી.
હા અને ઉપવાસ આપણને અન્ત આત્મનિયંત્રણ શિસ્ત ધીરજ અને સાદગી શીખવતું છે. તે આપણને આમ જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. અને ખોરાકનું મહત્વ સમજાવે છે. સાચો ઉપસ માત્ર આમ ભોજન નો ત્યાગ નથી પરંતુ ક્રોધ, લાભ, ઈર્ષ્યા અને ખરાબ આદતો ન પણ ત્યાગ પણ હોય છે.
હા, અત્યારે ઘણા લોકો ઉપવાસ કરે છે, અને પછી આખો દિવસ. બીજા લોકો પર ગુસ્સો કર્યા કરે છે ખોટું બોલે છે. અને બીજા લોકોને દુઃખ પહોંચાડે છે જેવું આપણે ના કરવું જોઈએ.
હા. અને ઉપવાસને માત્ર ધાર્મિક પરંપરા તરીકે જોવાને બદલે તેને આત્મ સંયમ સ્વાસ્થ્ય અને જીવન શૈલી સાથે જોડીને સમજવો જોઈએ. શ્રદ્ધા અને વિજ્ઞાન બંને નું સંતુલન જાળવીને કરવામાં આવેલ ઉપવાસ શરીર, મન અને આત્મના વિકાસમાં મદદરૂપ બની શકે છે. અને ઉપવાસનો સાચો અર્થ ભૂખ્યા રહેેવામાં નહી પરંતુ પોતાના મનને ઇન્દ્રિયો પર વિજય મેળવવામાં છે.
તો મતલબ અત્યારે તમ બધા ધર્મો છે એમાં ઉપવાસના અલગ-અલગ મહત્વ છે. જેવું
હા. તમે રોઝા લઈ લો તો તેની અંદર તમારે થૂક પણ ગળવાની આવતી નથી. આપડા હિન્દુ હા એ અને નવરાત્રી દરમિયાન એક વ્યક્તિ દિવસભર સંયમ રાખે છે. પ્રાર્થના કરે છે, પૂરતું પાણી પીવે છે, અને સાંજે ફળ તથા હળવો પૌષ્ટિક આહાર લે છે. તે સાથે જરૂરિયાતંદ લોકોને અન્નદાન પણ કરે છે. આ દર્શ વે છે કે ઉપવાસ માત્ર ધાર્મિક વિધી નથી. પરંતુ આત્મ સંયમ સેવા અને સ્વચ્છ જીવન શૈલીનો પણ એક માર્ગ છે.
હા એ વસ્તુ બી સાચી છે એમ, અભી માનવ જીવન માં પાંચ ઇન્દ્રિય હોય છે જે આંખ, કાન, જીભ, નાક તથા મોટા ભાગે આપણે જીભને જીતવામાં સૌથી વધુ મુશ્કેલી અનુભવીએ છી એ જેવી રીતે કે ઉપવાસ હોય છે એ દિવસે ભૂખ જ એટલી લાગે છે કે કંટ્રોલ ના થાય એ લોકોથી. અને કશું ને કશું ખાઈ લે છે, અને માણસે ખોરાક નો ગુલામ બની ગયો છે અત્યારે, ખોરાક સે અહ એને ખોરાક વગર રહી જા તો એના લીધે પછી પાચન ક્રિયા પણ શુદ્ધ ના થાયને.
હા, એટલે ઉપવાસ તમારે કરો તો ઘણો સંયમ રાખવો જોઈએ ખાવામાં.
હા જેવી રીતે આપણે આયુર્વેદો માં પણ કીધેલું છે કે યોગ્ય સમયે ઉ મર્યાદિત ઉપવાસ જે શ્રેષ્ઠ ઔષધિ બની શકે છે.
પાચનતંત્ર તમે કીધું એવી રીતે આરામ આપે છે. આયુર્વેદ એ પણ કહે કે દરેક વ્યક્તિની કૃતિ અલગ-અલગ હોય છે, તેથી દરેક વ્યક્તિ એક પ્રકાર નો ઉપવાસ યોગ્ય નથી.
હા સાચી વાત છે. મારે પણ અમુક વાર એવું જ થાય છે કે મેં ઉપવાસ કરું ને ત્યારે વધારે પડતું ખાઈ લવ વ છું, જે સારી બાબત ના કહેવાય.
હા મતલબ તમે જેવી રીતે મને સમજાવ્યું કે ઉપવાસ માત્ર પેટનો વિષય નથી, તે મન, બુદ્ધિ, આર આત્મા જીવન શૈલી નો વિષય છે, ધર્મ આપણને ઉપવાસ દ્વારા સંયમ શીખવે છે. અને વિજ્ઞાન આપણને યોગ્ય જીવનશૈલી મહત્વ છે સમજાવે છે.
હા.
વાંધો નહી, સારું-સારું ચલો.
સારું ચાલો.